કેમ છે, મજામાં કેમ છે,
મસ્ત મસ્ત હું બી મજામાં છુ
હા અરે મને એ ટાસ્ક મળ્યો જે એક્સ્ટ્રા પછી આપણે પછી વાત કરીએ
ભલે ભલે તું મને એ કે કે તને યાદ છે, આપડે અ હમણાં બે ત્રણ બે ત્રણ મહિના પહેલા આપણે મરીન ડ્રાઈવ ગયા હતા
હા હા યાદ છે, યાદ છે, આપણે સવારમાં આપણે વહેલા ઉઠીને આપણે એચુઅલી ત્યાં સાયક્લિંગ કરવા મા ગયા તા ને એટલે આપણે સવારમા ઉઠીને આપણે સૂર્ય ઉદય જોઈ શકીએ સાયકલિંગ કરવા કરતા
એજ એજ એજ હા એજ આપણેે આપણા ઘરથી બધાને પોતાને પોતાની સાયકલ લીધી હતી ને આપડા ગુડા આપડા ઘર જે સાઇકલિગ કરી ગયા હતા
હા હા ખ્યાલ છે, મને આપણે સવારના પાંચ વાગે ઉઠતા તા પછી આપડે આપડે બધા આપડે અહિયાં મારા ઘરના ત્યાં મળ્યા તા આપડે બધા સાયકલ લઈને આવ્યા હતા પછી આપડે સાયકલ ચલાવીને પછી આપડે મરીન ડ્રાઈવસ ગયા હતા પછી આપડે
હા બસ બસ પછી સવારના તો આપડે સનરાઈઝને મળ્યું કારણ કે મરીન ડ્રાઈવ આપડું હ થોડું ઈ ઈસ્ટમાં ના પૂર્વમાં નથી જોતો પશ્ચિમમાં જોય છે, એટલે આપણને પણ જા આપણે થોડું સા કિલીગં કરી ને થોડી સવાર થઈ તો આપડે બેસી ગયા હતા મરિન ડાઈવના અ ત્યાં પછી બધા આપડે જે લાવ્યા હતા નાસ્તો લાવ્યા હતા સેન્ડવીચ નાસ્તો સુકો નાસ્તો
ઇડની ચટણી હા
હા એ બધું
હમ પછી આપડે બારે ખાધું ને પછી આપણે સવારે પછી ભૂ ખલાયગી એટલે થોડું
પેલા તો આપડે નાસ્તો કર્યું હતું વ્યાજ પછી આપડે અ નાસ્તો કર્યું હતું ને થોડો વ્યુ જોઈને બેઠા હતા ગાલીઓ કરતા હતા પછી બધાનું પેટ ન ભર્યું થોડી હજી ભૂખ લાગી હતી
હા પછી આપડે હા આપડે ગોતવા ગયા તા આપણે યાદ છે, મને પણ એ વાત તો હું નહી બોલુ કે આ પડે સાયક્લિંગ કરી રહ્યા હતા અને આપણને જે સાયક્લિંગ કરીને જે મ જ્યાં આયવીને આપણને જે સમુદ્રન આપણને જે આપણને દ્રશ્ય નજર આયવો સાયક્લિંગ કરતા વખતે ઈ તો એકદમ મસ્ત હતો એક તો આટલામાં હવાવો આવે જ જે નદી સમુદ્ર કિનારે અને તમે સાયક્લિંગ કરો તમારા દોસ્તારો તમે ગીત ગાવવાનો મજા કરો છો તો એક અનોખી જ વાત છે.
એ તો એ તો હતું એક તો એ તો એ દિવસે આ આપડે નસીબ સારો એટલા સારા કે હવા એટલી મસ્ત હાલતીતી આપડો પૂરો જે એ હતો અ દિવસે હતો એ આપડો એ થઇ ગયો ચાલ ચાલ લાગી ગયા દિવસે
હા ઈ તો ઈ તો વા તારી સાચી જે એક તો ઈ સાયકલ આપડે પછી યાદ ને પછી આપડે સાયક્લિંગ કરી રહ્યા હતા પછી આપણને ત્યાં સમુદ્રને કિનારે તો જહાજો આવી રહી છે તને ખબર છે આપડે પછી આપડે આપડે થોડીક વાર ઊભા થઈ ગયા કે આપડે ત્યાં એ જહાજ આપડે જોવા માટે.
હ જહાજ જોયા ત અને અને તેલ ન બી કઈ એક બનેલું હતું જેમાં બધું કામ ચાલુ હતું આપડ જોવા મળ્યું હતું.
ત્યા તો મસ્ત ત્યારે તો મસ્ત હવા આવી રહી હતી આપણા આપણને એવું લાગી રહ્યું હતું કે આપડે આપડે જનતમાં જ એટલી સારી આપણને મજા આવી રહી હતી આપણને
હમ એજ એક તો સામે એકદમ સામે એકદમ મોટું અ અંત વગરનું સાગર અને એમાં એટલી મોટી મોટી જહાજો ગુમે છે અને એટલી મસ્ત હવા એ પૂરો એક એવો બની ગયો કે આપડે એવું લાગ્યું કે આપણે અલગ જ જગ્યા પહોચી ગયા છે ગ્યા એટલી મજા આવી હતી. અને ઉપરથી આપ એકબીજા સાથે
આપણે સવારે આપણે ગયા હતા ત્યારે કેટલા બધા માણસો લોકો સવારમાં જોગિંગ કરવા માટે આવ્યા હતા ખબર છે તમને?
હા એ તો દોડવા માટે આવ્યા હતા ઘણા ગ્રુપ હતા ભેગા મોટા મોટા વીસ વીસ લોકોના એ દોડતા હતા ખબર છે એ તો
કો રનિંગ કરી રહ્યા હતા દોડ લગાડી રહ્યા હતા લોકો કસરત કરી રહ્યા હતા ત્યાં
એ જે ર તો એ તો આપડે હું તો જોયું તો મારે તો એવું લાગ્યું કે કેટલી મતલબ કેટલી ખાસો જીવન છે આ કે તમે અહિયાં બાજુમાં જ રહો તો રોજ અહિયાં આવી જાઓ.
હા.
દોડ માટે.
હા તારી વાત બરાબર છે. એ તો વાત બરાબર છે તો આપણે ખબર છે પ આપણે સાયક્લિંગ આપણે દસ દસ બાર કિલોમીટર કર્યા પછી આપડે થાકી ગયા તા પછી આપડે મરીન ડ્રાઈવને ત્યાં ઉટડો છે ખબર છે પછી આપ ત્યાં ઉટલા પર આપડે છતા એકદમ આપડે હવા એકદમ આપડે એકદમ એન્જોય કરી રહ્યા હતા એકદમ હ વા એકદમ મસ્ત આવી રહી હતી પછી આપડે આપડે એમાં જ બેઠીને આપડે વાત વાતો કરી રહ્યા હતા ને ગીતો ગાઈ રહ્યા હતા આપડે
હા એ ગીતો સાંભળતા હતા અને સાથે સાથે બધા ગા હતા આપડો એક આપડો એક મિત્ર હતો એ ગિતાર લઈ આવ્યો હતો એ ગીતાર આ પોતાનો ગિતારો પ્લે કરતો હતો એ તો એનાથી એના તો જે માહોલ જમી ગયો હતો એના લીધે ગિટારના લીધે. એ તો વાત જ અલગ હતી.
તો એ લાગી રહ્યું હતું કે એ જે ગીત ગાઈ રહ્યો છે અને જે ગીતાર વગાડ્યો છે એટલું પરફેક્ટલી અને એકદમ એટલી સારી રીતે એ બી રહ્યું હતું ને એવું લાગી રહ્યું હતું કે આ કેવી રીતે શક્ય એટલું સારી રીતે ગીત ગાઈ રહ્યો હતો.
એ જે એવું લાગ્યું હતું કે કોઈ અસલી કલાકારને સાંભળું છ
હા અને એને ગિટાર વગાડવાની એને જે ઓલી જે રુચિ છે ઈ એકદમ અલગ જ વાત છે એ તો
હમ એ એનાથી તો આપડો એટલો સારો થયો છે દિવસ કે એક કલાક સુધી તો આપણે બસ ગી ગિતારો વજાઈને ગાના અ ગીતો ગાતા હતા અલગ અલગ સાંભળતા હતાને પૂરો જે આપડે નજારો હતો આપણા સાથે આપડે એને પૂરી એ લેતા હતા. શુ મજા લેતા હતા જે હા આનંદ લઈ રયા હતા.
પછી આપડે ફરીથી આપણને પછી સાંજ થઈ ગઈ આપણે ખબર જ ના પડી કે આપણે સવારે જલ્દી ક્યારે આયવા ને આપડે સાંજ ક્યારે થઈ ગઈ.
એજ આપડે એટલો મસ્ત એ બી જોયો જોવા મળ્યો હતો સુડ્ય ડૂબતો હતો. એ એટલો મસ્ત નજારો હતો પૂડો આસમાન નારંગી થઈ ગયું હતું
હા.
હ એ તો અલગ જ નજારો હતો એમાં તો કેટલા લોકો એ આવ્યા હતા. ત્યારે તો મરીન ડ્રાઈવ પૂરો ભરાઈ ગયો હતો યાદ છે? હમ
આપ રાતના રાત થઈ ગઈી હતી તો પછી આપણને ભૂખ લાગી હતી તો પછી ખબર છે આપડે ધાબા પર આપડે પાઉભાજી ખાવા રૂકી ગ્યા હતા આપડે
હા હા એતો મને એતો મને હંમેશા યાદ હશે પાવભાજી એટલી સારી અને એટલી મારે એ હતી ચોખ્ખી હતી કે એ તો મને હંમેશા યાદ રહી દે
હા હા પયરો વા પઇ ખબર છે પઇ ખબર તે વડાપઉ ખાધ તા ત્યાં
અ પાઉભાજી વડા પાઉ બધું ખાધું તું થોડું થોડું આપડે મોંઘુ મળ્યું હતું મરીન ડ્રાઈવમાં ઉપર. આજુબાજુ હતું એટલા માટે પણ મજા જે આવી તી એના સામે તો એ પૈસા ની કોઈ પૈસાની તો કોઈ હા એજ એજ
એ વડાપાવ શું હતા એવું લાગ્યું કે મેં ગુજરાત ના વડાપાવ પેલી વાર ખાધા.
હમ એ જ એ જ એ જ
હા
પછી એના પછી તો આપડે ઘરે ઘરે નીકળવા માંડ્યા હતા પણ આપડે મન જ ન હતું ઘરે જવાનું.
હા પણ આપણાને ઘરેથી બુલાવો આવી ગ એકચ્યુલી આપડાને કે આપણને ઘરે જવું પૈડુ
હમ એજ એજ આપડે સવાર થી બહાર હતા.
એટલે ઘર વાળાઓને ચિંતા ચિંતા થઈ ગઈ આપડી કે ક્યાં છે આ લોકો કઈ એ લોકોરે કઈ થયું તો નથી ને?
એ જ જ તો એ તો ખોટી વાત નથી એ તો કોઈને ચિંતા થાય
હા
પછ અમે બી આ અમે જેટલી વાર બી હતા થોડ ઘણી વાર હતા પણ જેટલી વાર બી હતા મજા આવી. આપડે પૂરો પૂરો આનંદ પૂરો આનંદ ઉઠાવ્યો.
એ દિવસ તો ક્યારેય ભૂલાશે એવું નથી ને ઈ જે દિવસે ઈ મજા આવી. ઈ તો એની વાત જે અલગ છે ઈ તો
પછી આપડે ફરીથી કરીએ ક્યારે એક દિવસ પકડીએ. બધા મિત્રો ભેગા થઈને.
હા પણ આ વખતે આપડે જયારે સવારે જલ્દી નીકળી. કેમ કે આપણને સુરજ ઉગતા આપડને જોવો ને આ વખતે કેમ કે આપડણે લાસ્ટ ટાઈમ ગયા ત્યારે આપડણે જોવા મળ્યું નથી ને ુ આપડે ગ્યાં ત્યાર તક તો સૂર્ય ઉદય થઈ ગયો હતો ને આપડે એકદમ સાત આઠ વાગે આપડણે પહોંચ્યા પછી આપડે તો
એ જેજ હા એ તો પાકું આપે થોડો વેલ નીકળશે. એટલે એને સુરજ ઉડતું શું
લઈ જશું કે આપડેને બારે ખરચું પડે ને થોડું.
હા એ તો તા આપડે ત્યારે લીધું હતું બધ ઓછું પડ્યું આ આ વખત
હા કેમ કે આપડે સાયકલ ચલાવીને થાકી ગયા હતા ને આપડે આટલી બધી આપડે પેડલ માયરી તો આપણને ભૂખ લાગી ગઈ વધારે.
બસ હા એજ વાત હતી આપડી એ જ તો થકાન લાગી ગઈ કે જેટલું બી ખાવુ આવું લાગે કે હજી ભૂખ લાગે છે હજી ભૂખ લાગે છે.
હા હું તો ઘરે આવ્યો મે તો ઘરે કપડા બદલી ને હું તો ડાયરેક્ટ નાઈને સુઈ ગયો હતો ને હું તો અગલા દિવસે કેટલા કે એ બપોરે ઉઠ્યો હતો કેમ કે એટલું મારું શરીર થાકી ગયું હતું ને મજા કરીને. વાત જ મત
એ તો છે એ તો છે થકાવટ તો લાગે પૂરો દિવસ સાયકલ આપડે એ પર કેટલા બાવીસ ત્રવિષા કિલોમીટર તો સાયકલ આરામ થી હલાવી દે એનાથી વધારે
હા બાવીસ ત્રીસ તો આરામથી એવું લાગ્યું જ ને કે આપડે શું કેહેવાય કે આપડે આટલી બધી સાયકલ ચલાવી એવું લાગ્યું કે આપડે જયારે મિત્ર બધા સાથે કોઈ કામ કરે ત્યારે લાગે જ ની કે આપણે એટલું બધું કામ કર્યું અને સમય ક્યારે નીકળી ગયો ખબર જ ના પડે ને.
એ જ એ રીતો તો સાચી ત્યારે ખબર ના પડે કે શું થાય છે કેટલી વાર પછી ઘરે પહોંચીએ તો બધું આપણા શરીર દુખવા માંડ્યા.
હા.
કે તોય જો હતું જેવું એ હતું મજા તો ઘણી આવ
મજા તો હતી તો તારી વાત સો ટકા ખરી.
એ તો આખરી વખત હતું એવું કે આપડા બધા મિત્રો ભેગા થયા હતા.
હા હું તો કયો આપડે અગલા અઠવાડિયા જે આવવા વાળો અઠવાડિયો જે આપડે સવાર માં ઉઠીએ જલ્દી જઈએ અને આપડે જઈએ આપડે.
હા હા પાકું પાકું.
હાકુ મે ચલાલ ઠીક છે હા. મને હવે જરા કામ કરવાનું છે. એ તો તમે પાછી ફોન કરવું હને.
ભલે ભલે મળીએ પછી.
બાય.